હલો હ અવાજ આવે છે
આવે છે ને
હ તો કેવું ચાલે અત્યારે શું કર્યું કાઈ જમી લીધું
બસ જમેી લીધું ભાઈ તમે જમીયું કે નહીં
ના ના કમ્પ્લેટ જમી લીધુ
હા એમ જમી લેવાનું ભાઈ ગરમી બહુ જ શું ઠંડક થાય શરીર માં
ગરમી થાય એટલે જમીએે લીધું છાસે પીન બેહી ગયા આ
એવું એમ
હા
બરાબર બરાબર ને શું કરોજો
અત્યારે અત્યારે તો કઈ નઈ આ બેઠો છુ લેપટોપ લઈને
એવું એમને રવિવારે ફ્રીરે
હા રવિવારે ફ્રી
એમ એટલે એટલે બધા બધા મિત્રોનો ફોન આવ હતો એટલે કીધું ક્રિકેટ નું ગોઠવીએ
હ ગોઠવ્યા હતા બધા ભેગા થઈશુ
એટું રાાખવું છે કે ગ્રાઉન્ડમાં જવું છે
હ ગ્રાઉન્ડમાં મજા આવે ને આમ બધું આજુબાજુમાં ખુલ્લું ખુલ્લું હોયે પેલું બોક્સ માં તો કેવું કે બધા અંદર અંદર હોય નાની પીચ ને મજા ના હોય ઉછી
હ વયપ સેટ ના થાયે એમાં
હા પણ એમાં એક ફાયદો હા પણ એમાં એક ફાયદો થાય કે પેલું અબ બોલ. મારીએ તો દૂર ના જાય, આપડે લેવા ના જવું પડે પેલા લેવા જવું પડે.
હ એમાં લેવા જવું પડે આપડે. એટલે અત્યારે બીબ બોક્સ ગેટમાં ને એમાં બ ટુર્નામેન્ટ સારી સારી થાય છે ભઈ હ. હવે તો અત્યારે બોક્સ ક્રિકેટ નો ક્રેઝ વધી ગયો અહિયાં એમ.
એ તો વાત બી એમ બરોબર છે, પણ પેલામાં જે મજા છે એ તો આમાં નઈ પણ હવે બધા આમાર કહેતા હોય તો અમારા લઈએ
હા વાત હાચી એમાં શું ગ્રાઉન્ડ બાઉન્ડ મજા આવે ને એટલે શું ઠંડક હોય હરિયાળી બરિયાળી હોય એટલે જો ની મજા આવે ને.
હા વાત તો એ સાચી જો રમવાની મજા આવે હ રમવા ની આવે તો બધા શું કે તો.
બધા તો બે બાજુ જ કે છે કે બોક્સ ન ગોઠવીએ કો તો આ એનું જ ગોઠવીએ પણ મેજોરિટી તો. આ ગ્રાઉન્ડ વાડી જ છે એટલે ગ્રાઉન્ડ નું ગોઠવી યે રવીવારે.
હમ તો ગ્રાઉન્ડ નુ જ રાખવા નૂને તો કેટલા પ્લેયર થાય અયા બધું થાયને.
પ્લેયર તો ભાઈ આપડે અ કેટલી મેચ કેટલી રમવી છે.
મે છે અમે તો હું તો આખો દિવસ છુ.
અલા બધા કેતા હતા બે ત્રણ મેચ રાખી તો કીધું એક સવારે રાખીને બીજું સાંજે રાખેલું વચ્ચે આ રમે. થઈજા.
હા ચાલે એતો પછી બોક્સ અહ ક્રિકેટ રમી હોય તો.
હ સાંજે હહ સાંજે આ હ એ ચાલે બધું આજુ-બાાજુમાં જ છે આમ તો. બોક્સ ને પેલું એટલે કલાક માટે બોક્સ બુક કરી તો ટાઈમ પાસે થઇ જાય આપડે બપોરે.
હા એટલે ગરમી ન ગરમી ન સેટ થઈ જાય ને ઠંડીને ઠંડી નું સેટ થઈ જાય.
હા એટલે શું બધું એમ બોક્સ ક્રિકેટમાં આજુબાજુ જાડવા છે એટલે એમ. વાંધો આવે એમ નહિ એટૂબધું.
હ તું તો ચાલ હ તું એ જ રાખાય ને. તો બધા કેટલા આમ ટોટલ બધા કેટલા જણા છો તો.
આમ જોવ ને હું ને અમારા બે દોસ્તાર ત્રણ. હ પછી ના કંઈક બે જણા આવવાના પાંચ છ સાત આઠ. દસ અગિયાર જણા તો થઇ ગયા આપડે એક ટીમ ના બરોબર અને બીજી ટીમમાં લગભગ. પાંચ અને ત્રણ.
થાશે તો હું મારા ભાઈ બંધોને લેતા આઈસ.
એટલે છ જણા બીજી ટીમ ના થાય એટલે જોઓ ને પાંચ છ જણા જેવા ખૂટે છે.
હા તો કઈ નઈ ત્રણ ચાર જણા આમ તો હું ઉઠાઈ લાઈશ. બીજા બે ત્રણ એ ન એમ ના ભાઈ બંધો આવી જશે એટલે થઈ જશે તો બધું.
હ પાંચેક જણા ઉઠાઈ આવજો ને એટલે શું. થઇ જશે આપડે બે ટીમ મસ્ત થઇ જશે.
હઉ.
હા મેચો રમાય જશે.
હા એ તો થઇ જ જવાનું બધું.
એટલે આમ રમે એવા લાવજાવછ આપડે જતા રહે છોડીને જતા ર રહે ટાઈમપસ કરે
ના ના એવાન એવું નઈ બધા ઓમ ચક્કા ચક્કા મારવા વાળા કમપ્લેટ.
હા.
હમ્મ, ગોબા ઉપાડી
હા હા બોલિંગ પર રાખવું છે કે થ્રો વાળું
બોલિંગ જ રાખવાનું.
હા વાત સાચી તો આમ તો મેચ ટુર્નામેન્ટ જોવું થઈ ગય તો એમ્પાયર બોલાય દેવો છે
હમ ત બોલાવી દો તો તમાર જોડે વાય બજાર તો.
અમ્પાયર ના કઈક પાંચસો કેમ કે છે આખા દિવસના બે મેચ ના તો પાંચસો બે એટલે હજાર રૂપિયા જેવા છે એટલે જે બધા ભાગે જે આવે ડડીવાઈડ કરી દઈસુ.
હો એ તો પચાસ પચાસ આવશે વીસ પચાસ.
એ જે પચાસ ત્રીસ રૂપિયા આવે. એટલે શું આપડે સીટિંગ એ ના થાય અને પછી આપડા અંદર પીલું એ ના થાય એમ. જગડો ય ના થાયે
હા બાકી ઝઘડા વાળા તો ઉભા જ હોયે જ ચીટિંગ કરવા. કેવાય હ આ કર્યું. તારવહીઓનેને તારમણી.
હા પ્રોબ્લેમ શું ભાઈ બધે રેજ છે ખાલી ક્રિકેટ માં તો. રવાનું હો દોસ્તારો ભેગા હોય ને એટલે એકસો ને દસ ટકા ર પ્રોબ્લેમ.
એમાં પછી ઝઘડા હોય ઝઘડા ઝઘડા પછી રમે નહી બીજા બે જણા. એટલે પછી મેચ રદ થઈ આખી.
હા બે જણા જાયે હાથે હાથે પ બીજા બે ને લેતા જ.
તારા એટલે ભાઈ આખી ટીમ જાય.
હા આપડે બે જણા ઓછા થઇ ગયા ચાર જણા પછી. એમાં એમાં મેચ રદ થઈ જાય એમાં મજા નઈ આવતી ભઈ આમ રમવાની.
હમ્મ એ તો વાજ છે તાથી અને એના લીધા. પછી બધું બગડે અને પછી આખીમ આખા દિવસ. માહોલ બી બગડ્યા અને મૂડ બી બડ વધુ.
હા એ આખા આખ અઠવાડિયું કામ માં પેલું કરીને મેચ ગોઠવી હોય મજા કરવા. અને એમાં આના ઝઘડા ને એવું થાય એટલે બધું બગડે જ ગયા.
હ મૂડ પ્રેસ કરવા બધું કરી હોય મૂડ બ.
હા રમા તો શું યાર કામનું ભરાઈ જાય છે ને એટલે. ક્રિકેટ રમી ને તોમ મજા આવે એમ જૂના દિવસોની યાદ આવીઈ જાય શ સુ.
જુના દિવસે તો જુના જ કેવાયને હવે તો એવા બધા ભેગા નહ થતા. તારે એ તો.
હા હવે શું બધા ભેગા નહ થતા બધા પોતપોતા ગામમાં પેલા થઈ ગયા વ્યસ્. કોને કરતા નહી બોલો.
મન તો હવે કોઈ ના કરે હવે એમ કે બધા. પોતાનામાં બીઝી હોય તો શું કરવા કરીએ.
હ હા.
અને આમાં મેં એવું વિચાર્યા આપડે એટલે ભાઈ તુંય ના કરે કે હુંય ના કરું.
હા કેવા કામમાં હશે હવે કઈ કઈ કરવો નહી ફોન હવે. એમાંનમાત હતું રમ.
હજુ તો આપડે હજુ રમ્યા બી છીએ અતારના છોકરાઓ તો રમતા બી નહીિ.
હ ત્યાંના છોકરાઓ તો ભાઈ ક્રિકેટ રમે પણ ક્રિકેટ ફોનમાં રમે.
હા પલલા આ ડબલ્યુ ડબલ્યુ સી રંગે. કે બસ આદ્રમી કાઈએ.
હા ર પબજી ને ફ્રી ફાયર ને એ બધું રમી ખાઈ એટલે બાર તો શું આ ક. કે એ ગે બધ ગ એમ તો ભૂલાઈ જ ગઈ છે ભાઈ.
બધી બધી ભૂલાઈ જાય હવા તો કઈ નહી આ તો એમનેમ થોડા બહાર જાય. છો મમ્મી કે કે બેટા લું લાગશે ઘરમાં આઈ ગયા એટલે બેટો જતો હોય. જોય કે નાજાય.
હા બેટા મનમાં શું ભ આળસ જ જતી રહ્યા હવે.
હા પછી બેટોય પાછો એવો થઈ જાય ને એસી મારે. કે ભાઈ બહાર જવું જ નહીિ હવે.
હા ઘેરને ઘેર પડ્યો ર. તો મને શું બીજાસ્ દોસ્તારો નો ફોન આવ્યો ને એટલે મેં કીધું આપડે ગોઠવી. ક્રિકેટ નું એમ.
હ ગોઠાવી આ હતા અ ક.
ત્રણ મહિના એટલે પછી રમવાની ઈચ્છા થઈ જ ગઈ કીધું હવે ગોઠવીએે એમ.
ઈચ્છા ભી થઈ ને અત્યારે ઈન્ડિયા ની મેચ ભી ચાલે આ છે. મસ્ત ઇન્ડિયા ટીમ ટીમ પેલી ટેસ્ટ ક્રિકેટ હતી ને એમાંય આજે પાછુ ઈન્ડિયા હારી ગયું.
કેવું એમ.
યાર મેચ જ નહી જોયું શું હતું શું આજની મેચમાં શું જોયું.
શું આજે આયર્લેન્ડ અમે હતી તો કઈ નઈ એક રને હારી ગયું. ગ્રેનેડ જીતી ગયું આયર્લેન્ડ.
એ આયલેન્ડ સામે હરીયું ન્ડિયા.
હા એક રન માટે આરે્યા એક રનમાં ના મારી શકી્યા આપડે. એકસો. એકસો ચોપન કરવાનો એકસો ત્રેપન જ કર્યા.
એવું એમ.
હા મેન મેન ખેલાડીઓ હતા તો એ ના કરે સંજુ સેમસન ને અભિજેક. જર્મની બધા હતા તોય.
થાઈલન્ડ સામે યાર. હેડ અધોનીં ક્રિકેટ તો થતું રે હવે.
આખી પેલી શું કવાય એ લોકો આ ટુર્નામેન્ટ જ જીતી ગયા એમ.
વાંધો નહી એટલે ખુશ થાય ને વિચારે કે અમે ઇન્ડિયા
વાતતે જતી દવારી પણ હવે આયલેન્ડ અમે હએ તોવે શું કરવાનું મેન ટીમ હતી પછી આપડી
એ તો બધી ચાલ હ હ જીતતે હો
બધું ચાવ લે રાખ બાકી ત બાકી તમારું શું કેવું આજે આયર્લેન્ડ અમે હરે.
એ તો ભાઈ ક્રિકેટ હ એટલે હવે નવા જૂનું રહેવાનું ગમે ત્યારે ગમે તે થઈ જાય ક્રિકેટમાં. આપડે ખબર નઈ આ જની મેચો રમતા એટલે. પાકિસ્તાન વાળા ના દુનિયા કેવા કેવા ખબર નહ તને.
ધોનિયા દ્વારા ઓસ્ટ્રેલિયા વાળમેરા પણ હ બે હાજર ચોવીસ માં ના હ્યા કે એક મેચ.
હવે આ છે ને કોહલી ને બધા હવે આવતી ફે વર્લ્ડ કપ રમાયનેઈ જાય સારી વાત આપડે જોડેમ.
એમાંય પાછુ ફિટનેસમાં પ્રોબ્લેમ છે તો કદાચ ના એ આવેલો. કોહલીને અને રોહિતને બેવ ને.
હમ હમ વાંધો નહી આમ તો બીજા પ્લેયર છે ને સારા સારા આપડે તો.
હવેત તો નવા આવયા છે આમ તો. પણ તોય પેલા બે હો એલે ભાર તો પડે. એ તો ભાઈ તીસ બોલે ત્રીસ બોલે જ છન્નું ને સત્તાણું બસ.
તો યાર પણ નેવ ઉપર તો વાત જ કર જ નેવ નીચે તો વાત જ નહી કરતો.
હા પાછો આવુંટે કરલો થઈ જાય. આઉટ થાય એટલે પેલો આઉટ થાય. એલેકી રમ્યો તો ભાઈ. પાંચ ઓવરમાં સો ના રમ્યો તો પાંચ ઓવરમાં બે વિકેટ દસ રને.
હા એતો ભાઈ નસીબ નસીબ ની વાત છે જે દિવસ સારો હોય તો રમી જઈએ ના દિવસ સારો હોય તો ના રમીએ
એ બી વાત હચી પણ શોટ તો ભાઈ અમને મ જ મારતો હોય અમરો
હ એ પીએલ એસ બેટિંગ કરે છે એમ
હા એને લીધા પછી આઉટે વિકેટ ફેંકી દે છેલ્લા
હમ એ હવેતુ ભાઈ ક્રિકેટ મારે થોડું રેવાનું તો હું શું કઉ છું રવિવારે તો તૈયાર થઇ જજો સાત સાડા સાત જેવા ગ્રાઉન્ડ પર પહોંચી જજો લોકેશન મોકલી દઉો તમને
હા નજીકમાં જ છે ને આપડે દૂર
આપડે નજીક જ છે ભાઈ બધા ને સેન્ટર પડે ને એવું જ વાગ્યું છે આપડે હવ બીજા બધાને ફોન કરીને કહી દઉ એટલે પોખી જજો રવિવારે ભાઈ ભુલ્યા વગર હા અને જે તમે મિત મિત્રો ને લેતા આવજો ભાઈ
હા એ તોરે અડીિક આવધ આવધ રમા
એ એમ ને હા સારું સારું ભાઈ એમ મળીયે હા આવ આવો રવિવારે